કેમ છો અમિતભાઈ?
બસ મજામાં વિધી બેન.
હા કેવું ચાલે આમ. બસ બેઠીથી હાર તો.
અચ્છા.
ફોન જોતી હતી.
ફોન જુવો છો થોડું ધ્યાન રાખજો હવે સ્કેમ વધી ગયો છે.
હારે મારી જોડે જેવું થયું આજે એક આમ બેઠી હતી તો એક મેસેજ આવ્યો. એ તમારા એકાઉન્ટમાં દસ હજાર રૂપિયા પડ્યા છે. તો આ લિંક ઓપન કરો તો મને લાગે સાચી એમા એવું હશે તો મેં જઈને ક્લિક કર્યું મેં ક્લિક કર્યું ત્યાં તો મારા બેંકમાં જે બે હજાર રૂપિયા હતા ને એ પણ નીકળી ગયા.
અરે અરે અરે રરે
હા.
ધ્યાન રાખવું બહુ જરૂરી છે આ તો.
હા મારી જોડે જ કેમ થઇ ગયો ને.
મ હું તો એટલા માટે કીધું કેમ કે માર ફ્રેન્ડ સાથે બી આજે એવું થયું. લિંક વાળો છે હા. એમને બી સાત સાત હજાર ઉડી ગયા.
ઓહો હો આજકાલ આવું આમ બહુ ફ્રોડ કેસ ચાલી રહ્યા છે સ્કેમના.
હા એક ક્લિક બી મોબાઈલ માં કરવું ને તો એટલું ધ્યાન રાખવું પડે ને.
હા અને તમે આમ કોઈ લિંક પણ ઓપન કરો ને તો બો આમ ધ્યાનથી ઓપન કરવી પડે.
એદને. એક આડું અવડું ક્લિક અને પછી પત્યું.
અ એટલે તો કેવું કે લોકો સાથે આમ ખોટી માહિતી લાલચ અથવા વિશ્વાસને એમ ગેર ઉપયોગ કરીને છે ને પૈસા આ કાતો વ્યક્તિગત માહિતી છે અથવા તો અન્ય લાભ છે એ મેળવવાની છેતરપિંડી કેહવાય.
હા એજ.
અને આજના આમ ડિજિટલ યુગમાં તો ઓનલાઈન સ્કેમનું તો પ્રમાણ ઝડપથી વધે વધી રહ્યું છે.
હા જેમ કે ઓ ટી પી સ્કેન. યુ પી આઈ સ્કેમ, ફેક જોબ સ્કેમ નું સાંભળ્યું છે?
ના ના એવું તો મેં કઈ ની સાંભળ્યું.
જોબ મતલબ લોકો શું કરે, મતલબ જે ગવર્મેન્ટની તૈયારી કરતું હોય ને. એમને એક લાલચ આપે કે વઈ તમાર મારી મારા પાસે જેક છે, તમારે લગા જોબ એ લાગ વુ હોય તો પાંચ લાખ રૂપિયા, કે જે બી મ તલબ હોય અને લગાડ પણ લગાડી આપુ એમ કે પણ એવું કશું હોય ની. પાંચ લાખ મળ્યા નહી એમને અને ભાગ્યા નહી.
હા, એ એની માટે તો મારું એવું કેવું છે કે આમ દરેક નાગરિકે આમ સતર્ક અને જાગૃત રેહવું જો ઈએ.
હા અને મતલબ મગજ વાપરવું પડે અમુક જગ્યાએ, કે ભાઈ આ આવીતના કે છે પણ મને યોગ્ય લાગતું નથી.
હા એ તો વાત સાચી.
લાલચમાં ના આવી જવું જોઈએ એમ.
હા, અને આજકાલ તો બધા આમ પૈસાને લઈને તો એટલા બધા એ થઈ ગયા છે ને કે કોઈ પણ આવા કોઈ મેસેજ કે કોલ્સ આવે તે એ લોકો એમાં બિલીવ કરી લે છે. હા. અને બી બિલીવ કરીને પોતાના જે કમાયેલા પૈસા છે ને, એને પણ ગુમાવે છે.
એજ ને.
હા.
કેમ કે આપડે રૂપિયો ભી કમાવો હોય, તો કેટલો મેહનત થી કમાઈ અને એ લોકો આપણને દસ હજાર રૂપિયા એમ ને મ આપી દેતા હોય તો ગાંડા તો છે નહી એ લોકો, ફ્રોડ જ હોય ને. સી સીધી વસ્તુ છે.
હા. અને સ્કેમ્સ તો આપણી જોડે આમ ઘણી રીતે થઈ શકતા હોય, જેમ કે કોઈને ખોટા કોલ્સ આવ તા હોય, આ તો નકલી બેક સંદેશા આવતા હોય. કા તો અમુક વાર તો પેલુ કેવું લોટરી અ લોટરી જીતવાના ખોટા મેસેજ પણ આવતા
હા આઇ છે, હવે તો વોટ્સએપમાં નવો સ્કેમ પેલો મતલબ ફોટો ડાઉનલોડ કરીએ ને, તો બી આપ ઇન્ફોર્મેશન એમના
હા પછી આમ નોકલી નકલી ઓનલાઈન શોપિંગ વેબસાઈટ એ પણ આવતી હોય છે.
હા ફ્રોડ વેબસાાઈટ આવતી હોય છે, પેમેન્ટ લઈ લેન પછી વસ્તુ તો આવે જ નહી.
હા તમે કીધું એમ નોકરી ના નામે છેતરપિંડી કરતા હોય છે.
હા હા.
અને સોશિયલ મીડિયા દ્વારા પણ આમ ઘણી છેતરપિંડી કરવામાં આવતી હોય છે.
હા એ તો છે. ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ, સોશિયલ મીડિયામાં ફેલાવે પછી લોકો કરે થોડું પેલા રિટર્ન આપી દે એમ પછી, જેમ જેમ એમનું નામ થાય પૈસા આવવા માંડે લેપટતી હોઈ બાકીજ
એટલે આવા કિસ્સાઓમાં આમ લોકો પાસેથી પૈસા અને વ્યક્તિગત માહિતી મેળવવાનો આમ પ્રયાસ કરવામાં આવે છે અને આજકાલ તો હા બોલો બોલો
ગરડાઓ સાથે મતલબ કેટલો સ્ કેમ વધી ગયો એમને બી શિકાર બનાવે કે મતલબ એમને શું ડિજિટલ પેમેન્ટ કે કશું એવું આવડતું ઓછું હોય
હા.
એમાં બી છેતર છેતરપિંડી કર નાખી ઓટીપી ઓટીપી ના અને બધું ખાલી કરી નાખે બેંક એ બિચારા ભોળવાઈ જાય-
હા. એમ એમને એમ તો હાલ થોડા દિવસોની જ વાત કરું તો મારા પપ્પા ના કોઈ ફ્રેન્ડ છે એમના વોટ્સઅપમાં હેક થયું તું.
હા હા.
તે વોટ્સઅપ હેક થયું ને તો એમાં પણ એવું મારા પપ્પાને મેસેજ આવ્યો કે હાલ મારામાં દસ હજાર રૂપ રૂપિયા ટ્રાન્સફર કરો અને જોડે જોડે સાથે સ્કેનર પણ મૂક કેલું હતું એટલે જો ટ્રાન્સફર કર્યા હોત તો પાછું જાતપ માર પપા એમને ફોન કર્યો ભાઈને
હા.
કીધું કે મેં તો આવું કોઈ મેસેજ કર્યો નથી તો પેલા એમને જોયું પછી ખબર પડી કે વોટ્સએપ હેક થયું છે ને એના લીધે પૈસા હેઠવાની આમ પ્રયાસ કરવામાં આવે છે. હા.
તો ત તમારા બે હજાર કપાના તો તમે સાયબર ક્રાઈમમાં રિપોર્ટ નોંધાઈ
હા એ હવે નોંધાવાની જ છું મેં
હા કેમ કે તરત જેટલી જલ્દી નોંધાવશો એટલું સારું રેશે.
હા અમુક વાર તો કેવું આવા સ્કેમ્સ ના લીધે છે ને કે પોતાની ઈજ્જત બતા બચાવવા માટે છે ને અમુક લોકો આવી રીતે સાયબર ક્રાઈમમાં નોંધણી પણ નહી
નહી કરાવતા હા એમને એવું લાગે કે મારું નામ બદનામ થઇ જશે કે એવી રીતે ડરતા હોય
હા પણ એવું આમ કશું હોતું નહી જો તમે જેટલા આમ જાગૃત બનો તો એટલું જ સારું રે કેમ કે તમે આવી રીતે સાયબર ક્રાઈમમાં ક્યાંય આવા કેસ નોંધાવો ને એટલે જે પેલું એક ફ્રોડ કરવા વાળો હોય કેમ કરવા વાળો એને વધારે છૂટ હા વધારે છૂટ મળે અને એના લીધે વધારે આવા સ્કેમ કરતો થઇ જાય.
એજ ને
હા અને આજકાલ તો કેવું કે આવે ન્યુઝ ચેનલ લઈ લો કાં તો અમુક સોશિયલ મીડિયા લઈ લો કાં તો ટીવીમાં કોઈ શો ચાલતો હોય તો એમાં લઈ લો એમાં પણ આવી જાગૃતતાના ઘણા વિડીયોને એ આવતા હોય છે માહિતીઓ હા પેલા તારક મહેતામાં પણ એક એપિસોડ હતો ને એમાં ભીડે સાથે સકેમ થયો હતો.
અચ્છા હા હા મેં એ એપિસોડ જોયેલો છે પેલા લોટરી સ્કેમને એક કરોડ વાળો
હા અને ભિળે એવી રીતે શિક્ષક થઈને પણ આમ માની પણ લીધું કે હા એવું હશે અને થોડા સમય માટે તો એને પ પૈસા પણ આપ્યા. પણ આ તો જયારે વધારે ડિમાન્ડ થાય ને ત્યારે ખબર પડી કે આ તો એક ખાલી સ્કેમ છે.
સ્કેમ છે પણ હવે ટીચરો બી મતલબ લાલચમાં આઈ ગયા હતા.
હા હા એટલે આવું તો આમ ઘણું થતું હોય છે. એટલે આવી રીતે જાગૃતિ ફેલાય ને એ સારું કેવાય.
હા એ તો છે પાસવોર્ડ ને બધા બઉુ સ્ટ્રોંગ રાખવા પડે જેમ કે. કોઈ કેસ ના કરી શકે.
હા. ને આવા સ્કેમ થી છે ને બચવા માટે આપડણે કેટલીક બાબતો ન આમ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે આમ કોઈ અજાણી વ્યક તી હોય તો એને કોઈ પણ પ્રકાર નું ઓ-ટી- પી પાસવર્ડ અથવા બેંકની ડિટેલ્સ ના આપવી જોઈએ.
હા એજ.
આજકાલ તો આમ ડિલવરી કરવાના બહાને પણ લોકો ઓટીપી માંગીને પછી સ્કેમ કરતા હોય છે ફ્રોડ કરે હા.
હા એ પેલું ઓનલાઈન શોપિંગ વાળું જ જેમ કે શું કરે કે આપડે કઈક પ્રોડક્ટ મંગાવીએ ને તો આપવા તો આવે પન ને ઘરે એ પ્રોડક્ટ બી જેન્યુન હોય જેન્યુન હોય પણ જે પેલો ડિલિવરી મે ઓટીપી આપવાના હોય ને
હા હા.
અને પાછું એમાં બી સિસ્ટમ એમની સેટ હોય એ નીકળે ને એના દસ મિનિટ પહિ પછી જ પૈસા કપાય.
હા એટલે એ લોકો પકડાય એ નય સ
હા એજ.
એટલે આવી રીતે તમારે આમ ક્યારે ઓટીપી એમ આપી ના દેવો જોઈએ હા. અને કોઈ પણ પ્રકારની લિંક તમારા ઉપર ફોનમાં આવે એટલે ક્લિક કર તા પેલા તો આપડે એમ જાણવું જોઈએ તપાસ કરવી જોઈએ કે આ વસ્ તું આમ સાચી છે કે ખોટી છે.
અરે હું તો કહું ને તો કોઈ મતલબ બહાર ના વ્યક્તિ એ લિંક મોકલી હોય ને તો ખોલાય જ નહી બ્લોક માં જ નાખી દેવાય તરત.
હા. ઓનલાઈન ખરીદી કરો ને તો પણ હંમેશા આ વિશ્વસનીય વેબસાાઈટ હોય ને એ ના પરથી જ આમ કરવી જોઈએ.
હા એ તો છે.
હા અને કોક શંકાસ્પ્રદ અમ્મ કોલ આવે ને. અથવા મેસેજ આવે તો તમારા આમ ઘરના જે સંબંધીઓ હોય ને એમને જાન કરો પેલા.
હા એ તો છે.
હા. અને જોઈએ તો શ્રેષ્ઠ ઉપાય તો આમ જાગૃતિ અને સાવચેતી જ સ્કેમ્સથી બચવા માટેને આમ ઉપાય છે શ્રેષ્ઠ.
હા એજ હવે યુપીઆઈ નો યુઝ વધી ગયો ને એટલે સ્કેમ બી એમા વધારા થયા સ્કેમ બી
હા.
પણ એક જ વસ્તુ આપડે તો કહીશું કે જેવો જ કેમ થાય તો તમે સાયબર ક્રાઈમમાં નોંધાવો એક નોંધાવે ને તો પછી બીજાને બી મતલબ એ પ્રોત્સાહન મળે કે હા.
એમને ટેકનોલોજી તો સમજદારી પૂર્વક ઉપયોગ કરીને આપણે પોતાની અને અન્ય લોકોની સુરક્ષા કરી શક કે છે. અને હા કે સમાજ માટે આમ ગંભીર સમસ્યા છે. તેથી આમ દરેક વ્યક્તિ એ સાવચેત રહેવું અને સાચી માહિતી મેળવવી અને કોઈ પણ લાલચમાં આવ્યા વગર વિચારપૂર્વક નિર્ણય લેવો જોઈએ.
હા. અત્યારે તો પેલો ગેમ ગેમમાં બી સ્કેમ આવે ને કલર ગેમ આવે અલગો રીધમ સેટ કરીને લાલ કલર પીલો પીલો પેલા લગાવો પૈસા અને હા હરાવી દે આપણને.
ઓહ એટલે બને
સાવચેત રહેવું જોઈએ.
હા, સારું સારું ચલો મેં પણ હવે મોંધાઉ, આ હા હા સારું છે. બાય બાય.
હ